હેલો. કેમ છો?
બસ મજામાં-મજામાં. કેમ છો તમે? અરે વાહ-વાહ-વાહ-વાહ એકદમ
બસ જમી લીધું.
જમી લીધું.
હો. હવે તો આજે આજકાલ તો જુઓ ને નવા-નવા દિવસે-દિવસે તહેવારો આવે છે. ને ભારત ના તહેવારો અને દેશો ના તહેવારો. તેની વિશે તુલના કરવી છે. ચલો વાત કરીશું? અન્ય દેશો
અહા. તો ચલો ચાલો ચલો ખુબ જ એકદમ સરસ વિષય છે આ તો. આ તો એકદમ રસપ્રદ વિષ ષય છે. દરેક દેશના તહેવારોને તેની સંસ્કૃતિ, પરંપરા અને બધું અલગ-અલગ જ હોય છે. એટલે મજા આવશે ચલો.
હા, હા, હા. ભારતને તહેવાર-તહેવારનો દેશ પણ કહેવામાં આવે છે. અહીં લગભગ દરેક મહિનામાં કોઈ ના કોઈ તહેવાર ઉજવવામાં આવે છે. એટલે તો ખુબ આનંદ થી ઉજવે છે.
ઓહ જોરદાર સાચી વાત એકદમ કે કે ભારત આપણા છે ને વિવિધ રાજ્યોમાં અલગ-અલગ ધર્મો, ભાષા, સંસ્કૃતિ, હા હોવાથી છે ને તહેવારો પણ ઘણા વિવિધ હોય છે.
સાચી વાત સાચી વાત વિવિધતા પણ જોવા મળે છે અને પણ પરંતુ ભારતમાં દિવાળી, હોળી, નવરાત્રી, ક્રિસમસ. કોંગલ, ઉનમ, બેસાખી અને ગણેશ ચતુર્થી અને વગેરે વગેરે તહેવારો ઉજવવામાં આવે છે.
ઓહા એ તો છે પણ બીજી તરફ જો અમેરિકા ઈંગ્લેન્ડ કે કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં છે ને, ક્રિસમસ. પછી ઈસ્ટર પછી શું કેહેવાય, અને આ બધા એકદમ નવા નવ વર્ષની ઉજવણી તે બધી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતી છે.
સાચી વાત છે સાચી વાત છે, જાપાનમાં ચેરી વૃષભ નો ઉત્સવ ખુબ પ્રસિદ્ધ છે. જ્યારે ચીનમાં, ચેરી બ્સમ
ઓકે ઓકે બરાબર છે. હ
હા.
અવાજ આવે તમારો અવાજ નથી આવતો વચ્ચે વચ્ચે ક્યાં જતા રહો છો?
ચીન માં. ન્યૂ યર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.
હ હા સાચેમાં અને બ્રાઝિલમાં છે ને, શું કે કાર્નિવલ લ પછી વિશ્વભરમાં છે ને જાણીત હોય છે. ત્યાના સંગીત, નૃત્ય. અને રંગબેરંગી શું કેવાય આમ. રંગબેરંગી પરડેનું છે ને આમ વિષયનું બહુ મહત્વ હોય છે.
હા ત્યાં તો પરેડ ખુબ સરસ થાય છે.
હા એ તો સાચ
હા ભારતમાં તહેવારો દરમિયાન લોકો મંદિરો. ચર્ચ, ગુરુદ્વારા જેઈને પ્રાર્થના કરે છે.
ઓહા હા હા. પણ તો તમે અમે એક વસ્તુ ના બોલ્યા. કે મંદિર બોલ્યા તમે ચર્ચ પણ બોલ્યા ગુરુદ્વારા પણ બોલ્યા. પણ મસ્જિદ રહી ગયું આવું.
અચ્છા હ મસ્ ધ્યાન બહાર નીકળી ગયો છે હા.
હા બધા ધર્મ આપણા માટે માટે બહ એકદમ શું કેહેવાય સરખા છે. કેમ કે ઘણા બધા દેશોમાં છે ને બધા લોકો પોતપોતાના ધર્મ અને પરંપરાનું અનુસાર અનુશાસન એકદમ સારી રીતે કરતા હોય છે.
બરાબર સાચી વાત છે.
એટલે છે ને પણ હું તો માનું છું કે આપણા ભારત દેશ જેવો જે છે ને એમાં જે તહેવારો ઉજવાય છે ને એવા તહેવારો તો આખા શું કેવાય વિશ્વમાં ક્યાંય નહીં ઉજવાતા શું માનવુ તમારું?
સાચી વાત છે હ સાચી વાત છે, ભારત જેવું દેશ નહીં.
હા કેમકે આપડી પરંપરા છે ને સમાજમાં એકતા ભાઈચા રો, અને શું કેવાય આમ એને બધાને સમાન રાખવા માટે બનેલો છે.
હા. ભારતમાં ઘણા તહેવારો કૃષિ અને ઋતુ પરિવર્તન સાથે જોડાયેલા છે.
હા જેમ તે ઋતુ બદલાય ને અલગ અલગ ઋતુ માં અલગ અલગ તહેવારો આવે હોતા હોય છે એ તો છે સાચી વાત છે તમારી.
હા અન્ય દેશોમાં પણ પા પાકની લાગણી અથવા, ઐતિહાસિક ઘટનાઓને યાદ કરીને તહેવાર ઉજવવામાં આવે છે.
હા એ-એ તો છે કેમ કે ત્યાં આગાળે છે ને બધા આપણ આપણા જેમ બહુ બધા ધર્મો નથી. એમના ધર્મ એક જ છે એટલે એમના શું કેવાય આ તે તહેવારો પણ છે ને બહુ ઓછા છે જયારે આપ આપડામાં છે ને એકદમ વિવિધ જાતના વિવિધ રાજ્યોમાં વિવિધ જાતની ધર્મને એ લોકો માનતા હોય છે તો અલગ-અલગ તહેવારો પણ આવે છે એના લીધે.
સાચી વાત છે. ભારતમાં તહેવાર દરમિયાન રંગોલી પીવા, ગરબા, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ વિશે મહત્વ હો હોય છે.
હા એ તો છે દિવાળીનું તો બહુ મહત્વ પણ ઉત્તરાયણનું પણ એવું જ એટલું-એટલું જ મહત્વ છે.
સાચી વાત છે. ઉત્તરાયણ ખુબ સરસ તહેવાર છે જ્યા વાત આખા વાદળ રંગબેરંગી થઈ જાય છે.
એ તો છે પણ શું કેહેવાય હોળી પણ ઓછી નથી. હોળી માં તો જેવી મજા આવેને એવી તો કોઈક બી તહેવારમાં ના મજા આવે.
તમે હોળી કઈ રીતે ઉજવો. છો. કેમ કે મને હોળી બહુ ઓછી ગમે છે.
અરે-રે. તો આવુય વસ્તુ તો બઉ ખોટું કહેવાય, અમારા મારા માટે તો બધા તહેવાર છે ને એક સમાન છે. અમે તો હોળી અને મારો હોળી તો એકદમ ફેવરેટ તહેવાર છે. કે હોળીમાં તો આમ આગલા દિવસ રાતથી ચાલુ થાય કે શું કહેવાય કલરો લાવવાના ને, પછી બલૂન ફુલાવવાના અને પાણી ભરી લે. ઓ બધી એક રાઉન્ડ-એક રાઉન્ડ તો રાત્રે જ રમી લેવાનો.
મને તો હોળી પ્રગટાવે તેજ તેજ ગમે, કેમકે તે ખુબ સારું છે.
કે હોલિકા દહન તો જોવા જવાનું ત્યાં દર્શન કરવા તો જવાનું જ.
તાં તો હોડી માં ખબર નહીં, નથ ગમતું આપણને.
અરે રે, એજ તો જ પ્રોબ્લેમ છે ને. અને હું તો માનું કે ભલે હોળી તો છે જોરદાર જ છે પણ રક્ષાબંધન પણ એમ
હા રક્ષાબંધન. રક્ષાબંધન ભારતમાં ખુબ સારી રીતે ઉજવાય છે. ભાઈ બહેનનો પ્રેમ દેખાય છે તેમાં. જેમાં ભાઈ બહેનને ભેટ આપે છે.
હા એ તો છે. અને મને તો સૌથ થી વધારે મજા છે ને રક્ષાબંધનમાં આવે. કેમ? ખબર છ તમને?
હા કેમ?
કે છે ને જો આ તો આમ વાતના કરાય, બટ જે ભાઈઓને જે અમુકને બેન ના બનાવી હોય, એને બહેન બનાવી પડે ને સ્કૂલમાં એ જોઈને મને ખૂબ જ આનંદ આવે છે જો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
આપડે તો બધાને બેન જ માનીએ છે. આપડે પેલી સ્કૂલની પ્રાર્થનામાં ગાતા, હતા, ને કે સબ ભારતીય હમારે ભાઈ બહેન એવુ
તો શું કેવું છે.
અરે નવરાત્રીની તો વાત જ છે, અવે કઈક અલગ છે, કે નવ રાતો નવ નવ દિવસ માતાજીની, ભક્તિ ભક્તિ કરવાની, ને ગરબા કરવાના ને રંગબેરગી કપડાઓ પહેરવાના, કઈક એની તો વાત જ અલગ
સાચી વાત છે, સાચી સાચી વાત, નવરાત્રીમા તો ખુબજ મજા આવી જાય
હા રે નવરાત્રીમા, તો લોકોને જોઈને પણ એવો ખુબ, આનંદ થાય છેને.
હા, અમુક વાર આનંદ પણ થાય, અમુક વાર ખોટું પણ લાગે એટલે
હા, એ તો છે. હવે એ તો મતભેદ તો થોડોક ચાલતો રહેે, હવે એની અંદર કેવું કે એ તો દોસ્તીમા દોસ્તીમા જ ખોટુ, લાગે
હા, એ તો છેજ.
કે અમુક વાર હવે, હવે ચલો ને અમે અહીંયા તો અહિયાં એ વિષય પર વાતના થાય, આપણેે આ વિષય ઉપર આપણે આગળ વધીએ ચલો
બોલો, બોલો
એટલે નવરાત્રીમાં તો છે ને, હુ તો નવરાત્રીને નવ દાડા
ઓ ખુબ સરસ વાત છે, તમારી ખુબ સરસ વાત છે.
અને અમુક લોકો, તો કેવુ કે ખાલી બતાવાના જ રાખે
સાચી વાત છે, સાચી વાત છે. આ તો ભારત પણ ભારતમા, તો શહેર મતલબ આપણા, જે ભારતના શહેરોમા ભારતીય તહેવારની ઉજવણી, કરવામા આવે ખુબ સરસ ને સુંદર રીતે કરવામા આવે
હા, એતો છે, જેમ કે હુ તો ગુજરાતથી છુ, તો અમારે નવરાત્રીનો તહેવાર પણ તો તમે આમ ક્યાંથી છો, તો તમારે, આમ તમારા ગામડામાં ને એ સાઈડ કયો તહેવારને બહુ મહત્વ આપવામાં આવે છે.
ના હુ, તો અમારા તો આ ખેતરમાં હું તો અમારા ગામડામાં છે. ત્યાં તો ત્યાં દિવાળીના સમય એ છે, ને ખેતરની જે પૂજા કરવી તે ખુબ મહત્વ ત્વ આપવામાં આવે છે, જેનાથી તે આપણને પાક આપે ખેડૂતોને ખુબ માનવામાં આવે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી પણ આમ તો તમે મુંબઈ થી એટલે તો એને ત એકદમ, ઘૂડી પડવા કેવાય દિવાળી ના કેવાય
હા એ તો એજ એજ એજ ને ગોળી પાડવાનો દિવસે એ ખેતરોની, પૂજા ખેડૂતોની, પૂજા કરવામાં આવે
હા, તો એ તો એજ ને કે તો તમે ખેડૂત છો, ખરા
ના મારા દાદા છે.
ખુબ જ સરસ વાત છે, બરાબર છે, બરાબર છે, કઈ નહી. આપડે બી ફરી એકવાર નવી બીજી ચર્ચાઓ આવી, રીતે કરતા રહીશ આમાં તો મને ખુબ બહુ, મજા આવી, અરે તો મુલાકાત, માટે તો